હ હલો
કે હેલો અજાય છે
હા આવે છે નમસ્તે બેન સારું છે તમે
બ પણ મજામાં બ પણ બાજામાં
સારું છે
આજ આપે આજ આપે ભારતમાં આજ આપે ભારત મા તહેવારો વિશે વાત કરીશ
હા ઘણું સારું વિષય છે ને બેન ખુબ સરસ વિષય ને ભારત તહેવાર તો દેહેજ કવાય છે ને
હા ખુબ સરસ ભારત તો તહેવારો ન દેશ કહેવાય છે ને આપણા દેશ દમાં કેટલા બધા તહેવાર હોય છે હોલી દિવાળી રક્ષાબંધન અનેને ઉત્તરાયણ
હા સાચી વાત એ આપણ ભારતમાં એને તો ખુબ અ તોવાર હો છે ને નવરાત્ર્રી ને જન્માષ્ટમી ને હલો
હેલો અવાજ આવે છે
હા અબે આવે છે
હેલો!
હા હા આવે છે ને તમે મારી અવાજ નથી આવે છે?
નહી આ આવે છે ને આવે છે.
હા હા હા હા હા તો બોલું છે
અલગ અલગ ગંધસ્ત્રી ને પરંપરા લોકો હા સાચી ને
હમ હા એ અલગ અલગ ધર્મ સંસ્કૃતિ અને પરંપરા લોકો પ્રેમથી સાથે લીને તાર મનાવ્યા ને
સાચી સાચી વા ત ને હા સાચી અને અલગ અલગ તહેવારો માં અલગ અલગ મહત્વ પણ હ અને અલગ અલગ ધર્મ સંસ્કૃતિ હા અને બિલકુલ તહેવાર આપણા જીવનમાં આનંદ સહ અને ઉર્જા લાવે છે.
સાચી વાત હ તે આ તો ખુબ આનંદ લાવે છે ને, તહેવારોથી તો આપણે જીવનમાં એકદમ એકતા બની રહે છે ને પરંપરા સંસ્કૃતિને લોકોને એક સાથે પ્રેમે રાખે છે ને.
હ તો હોય છે ને તહેવાર માં જ તો બધો મજો આવે છે ને. અલગ અલગ તહેવાર અલગ અલગ સંસ્કૃતિના અ મહત્વ પણ બતાવે છે અને હા તમે જોયું હોય દિવાળી હોલી નવરાત્ર રાત્રિ જન્માષ્ટમી ઈદ ક્રિસમસ અને પોંગલ જેવા ઘણા તહેવાર ભારતમાં ધૂમધામથી ઉજવાયા છે. તો તમે તમે દિવાળી માટે શું શું કરો?
હ દિવાળી મે લક્ષ્મીજીની પૂજા કરો છે અનેને પટાકાા બીજા ફૂલ જોોડી બીજા સ ચલાવો છે ને એ ખૂબ મીઠાઈ બટે છેને, ખૂબ આનંદ કરો.
સાચું સારું ને મને તો દિવાળી પણ બહુ ગમે છે દિવાળીમાં સફાઈ કરો. આવા બધા મોણસ આ મજા કરે અને દિવાળી બહુ સરસ તહેવાર છે ને.
હા બહુ સરસ છે દિવાળી આવે ને જણે પંદરા દિવસ પેલી સફાઈ મે લાગો છે.
સાચી વાત આપને અ આપણે ગુજરાત રો તો પ્રસિદ્ધ આ અ ઉત્તરાયણ છે ઉત્તરાયણ ને બધા માણસ બહુ મજા કરે છે.
હા ઉત્તરાયણ માં ખુબ મજા કરે છે ને બધા મજા કરીને એ ખુબ આનંદ લે છે.
સાચો અને પ્રત્યેક તહેવાર પાછ કોઈને કોઈ ઐતિહાસિક ધાર્મિક ને સાંસ્કૃતિક મહત્ત્વ તો હોય છે અને પ્રત્યેક મહત્ત્વ આપનું અલગ અલગ મહત્વ રીતે પ્રસિદ્ધ હોય છે.
હા ના દિવાી અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યને જીત નો સંદેશ આપે છે ને.
બહુ સરસ વાત કઈ દિવાળ અંધકાર પર પ્રકાશ અને સત્ય પર અ અસત્ય પર સત્યને વિજય નો સંદેશ આપે છે કેમ કે અ દિવાળી દિવસે રામ રાવણનોો વધ કરીને અયોધ્યા આવતા રહ્યા ત ત દિવાળી નું બો મહત્વ છે, આપણી સંસ્કૃતિમાં અને હોલી પ્રેમ ભાઈ ચારા અને અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે, ને અને હોલીમાંથી હોળી પન હોલી ન પણ બહુ મહત્વ હોય છે, અ નાના નાના બાલ કલરના એક દૂસરા ઉપર રંગ ઢોળીને બહુ ખુશ થાય છે.
હા ઘણું મજું થાવ છે ને, ઘણો ઈ મજો થ આવે અને નવરાત્ર રાત્રી દરમિયાન માતા શક્તિની આરાધના કરવામાં આવે છે અને ગુજરાતમાં ગરબા અને દાંડિયા વિશે મહત્વ જોવા મળે છે ને. એ જો દાંડિયામાં ખુબ આનંદ આવે છે.
સાચું અને ઈદનું મેહત્ત્વ પ્રેમ દયા અને એ તાનો સંદેશ આપે છે, જ્યારે ક્રિસમીસ શા તેને માનવતાનો સંદેશ આપે છે, તો હું તો ઓહી અહીયું જ કહીશું શુ પર પ્રત્યેક તહેવાર આ આપણી અલગ અલગ સંસ્કૃતિનું પ્રતિક અ પ્રતિક આપે છે, અને અલગ અલગ પહેચાન હોય છે.
હ ને તહેવાર આપણને જ જીવનની સંસ્કૃતિનો આધાર છે, ને પરંપરાઓનો આધાર છે.
સાચી વાત અને તહેવાર માં પરિવારમાં સભ્યનો એકબીજા સાથે સમય પસાર કરવાનો અ પર મલે છે કેમ કે તહેવારમાં આ બધુંને રજા હોય છે, ને તો પરિવાર સાથે સમય પછાર કરવાનો ટાઈમ ત્યાંય જ મલે છે, નહીં તો અ બીજા દિવસોમાં શું થાય કે લોકા બધા માણસ આપણી ની જિંદગીમાં બો બીઝી થાય છે, ને તહેવારોમાં રજા હોય છે, ને તો એ એક દુજરા નો મલવાનો મોકો પણ મલે છે.
સાચી વાત એનો તહેવાર અમે કોઈ બાર ને રેવે છે ને તો બે બી ઘર આવે છે, ને ખુબ આનંદ લેવે છે, અને એકતા રો આધાર છે, ને તહેવાર તો
અને આજના વ્યસ્ત જીવનમાં તહેવારોનો પરિવાર અને સમાજના જોડવાનું કામ કરે છે, કેમકે તહેવાર તહેવારો દરમિયાન બાલકોને આપણી સંસ્કૃતિ અને પરંપરા વિશે જાનવા મળે છે.
હા બિલકુલ ત્યો મેં સારો સંસ્ કારો અને સામાજિક મૂલ્યોને વિકાસ થાય છે, ને
સાફ અને તહેવાર આર્થિક દ્રષ્ટિને મહત્વ છે, તહે વારનો આર્થિક દ્રષ્ટિ પર મહત્વ બોવ છે, અ બજાર માં ખરીદારી વધે છે, વે વેેપારીઓને લાભ છે, અને રોજગાર તક પન ઉભી થાય છે.
હ ને તહેવાર આપણું દાન સેવા અને જ વૃત્તિ ની અંદર લોકોને મદદ કરવાનો સંદેશ આપે છે.
સાચી અને અ તમે જુઓ તો દિવાળી હોવે કે હોલી હોવે બધા મોનસ નવા વસ્ત્ર અને બોવ બજારો બોવ શોપિંગ કરે છે, તો બાજાર માટે પણ તહેવારની આ બહુ મહત્વ ઓ છે.
હા બજારમે તો તહેવાર રોનક હોવે છે, ને
સાચી અને સાચી વાત તહેવારો ફક્ત આનંદ માટે નથી પણ આ માનવતા અને પ્રેમ પસાર માટે છે, કેમ કે આજ આપણા ઘણા લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને તહેવાર ઉજગાવે છે, ને આ ખૂબ સારી વાત છે આપણે તહેવારો ને ખૂબ ખુશી અને જિમ્મેદારી પૂર્વક ઉજવાવો બહુ જરૂરી હોય છે
હમ તહેવાર તો આપણે
જીવનમાં રંગ, ઉમંગ અને ઉ અને ખુશી ભરે છે, તો આપણે એકતા, પ્રેમ અને ભાઈ બચારાનું ભાવના શીખવામાં બોવ જરૂરી હોય છે.
હ
એટલે જ ભારતીય વિવિધતામાં એકતાનું સુંદર સંદેશ તહેવારમાં જોવા મળે છે શું કહો તમે એને માટે
હમ બિલકુલ આ તહેવાર આપણી સંસ્કૃતિ નો અમૂલ્ય ધરોહર છે ને ત્યોહાર આપ હા હા તહેવાર આપણા જીવનમાં આનંદ પ્રેમ એકતા અને સંસ્કારને પ્રકાશ ફેલાવો છે ને હ
સા છો
હા અને તહેવાાર તો આપણા જીવનનો આધાર છે એકતા સંસ્કૃતિ પરંપરા અને ઉત્સાહ આનંદ ઉમંગ આધાર આવે છે ને
સા સારું તેર આપની સંસ્કૃતિમાં બહુ અહુલ્ય પાાગઈ છે
હા અને ભારત તો તહેહાર વાળો દેશ માનો છે ને
એમ તો પણ હુંશ કહેવા માગ માગું છું કે આપણા બાળકોને પણ બધે તહેવારોનું મહત્ત્વ બતાવનુ બહુ જરૂરી હોય છે કેમકે અ તહેવાર અને ભારતીય સંસ્કૃતિની દેન છે ને તો તહેવારનો મહત્વ બતાવવાનુ બહુ પણ બહુ જરૂરી છે
સાચી વાત આજ કલ તો જન્માષ્ટમી મે તિહાર હર તહે્યોહાર મે બચ્ચોને વિત્ત બાળકો કોને બી તો બનાવે છે ને જે જન્માષ્ટમીમાં કનૈયો બનાવે છે ના અને
સાચી જન્માષ્ટમીમાં કાનુડો બનાવે છે બાળકોને
હેને પોંગલ મે રામ બવેે છે
હા બહુ સરસ વાત
હમ ઠીક છે બેન હે